. હલો.
હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં છું. તમે કેમ છો?
હું પણ બહુ મજામાં છું અને જો ને હમ તો વેકેશન પડ્યો છે એટલે અહ બરાબર નિંદ્રા કાઢવાનું તો હવે તો એ કરી લીધું છે કારણ કે બાળકોનું સવારે સ્કૂલ હોતો નથી અને ટિફિન થોડુંક મોડું બનાવવાનું હોય છે તો નિરાંત તે એટલી ઊંઘ કાઢીએ છે કે ભૂ આખા આવું લાગે છે કે આખા વર્ષની નિંદ્રા કે ઊંઘ હમણાં જ કાઢીએ છીએ અમે.
હા એ તો એકદમ સાચી વાત કરી કે ભાઈ વેકેશન માં આપણને એટલો ટાઈમ મળી જાય છે કે આપણી ઊંઘ લેતાં હોય છે કારણ કે છુટ્ટીઓએ આપણને કંઈક કામ કર કરતો નથી તો હવે આપણે બરાબર ઊંઘ કાઢી લઈ ઊંઘ બહ જરૂરી પણ છે, ઊંઘ લેવા જોઈએ. આપણને ન લેવી જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે, પણ હમણાં તો બધા જ એવું લાગે છે કે હેના બહુ જ આલસી થઈ ગયા છે વેકેશન પડ્યો એટલે બધા નિરાતે સવારે, કોઈ ઉઠવાનું એવું કરતું જ નથી કે વહેલા ઉઠીને કે, એવું કંઈ કરીએ પણ, મને તો એવું પણ લાગે છે કે વેકેશનમાં બ બાળકો બધા આરામ કરે તો આપણા માટે પણ આ એવો જ વેકેશન પડ્યો છે કે જેમાં આપણે, આરામથી કોઈ પણ કામ બાકીના દિવસોમાં તો જો આપણે ભાગાદોડ કરીને જ આપણે બધા કામ કરીએ છે. જયારે શાળા કે કોલેજ કે એવું બધું ચાલ તું હોય તો આપણું બધું એમ રૂટન ફિક્સ હોય કે પેલા સવારે ઉઠવાનું, છો બાળકોને તૈયાર કરવાના, ટિફિન બનાવવાનું, એમને મૂકવાના સ્કૂલ એટલે બરાબર આપણું જે બધું રૂટિન હોય છે એ બરાબર જ હોય છે. આ દરમિયાન આપણને ત સારી કે પૂરી પૂરતી નીંદ પણ નથી મળતી કોઈ કોઈ દિવસે કારણ કે રાત્રે આપણા કામથી આપણે મોડા સુઈ જઈએ, અને સવારે ઉ ઉઠવામાં મોડું થઈ જાય તો પણ એવું થાય છે, કે આપણને આમ થોડું આરામ નથી મળતું. તો તો આ તો આપણા આપણા પણ વેકેશન પડ્યા છે કે જેમાં આપણેે આપણી નિદ્રા પૂરી
હા એ તમે સાચી વાત કહી કે બાળકો ના વેકે વેકેશનમાં આપણે આરામથી શાંતિથી ઊંઘ લઈ શકીએ છીએ, આપણને પણ પોતાની માટે પણ ઘણો ટાઈમ મળી જાય છે કારણ કે, એ કોઈ ટેન્શન બી રહે નહિં કે ભઈ ટિફીન બનાવવાનું છે, કે આ બધું કામ કરવાનું છે એવી કંઈ આપણને ટેન્શન લેતો નથી તો બરાબર ઊંઘ ને શાંતિ મળે જ છે આપણને પણ એવું લાગે કે હા ભાઈ અમારું પણ વેકે શન જ છે, સાથે સાથે આપને પણ પોતાનું વેકેશન છે, એવું લ ફીલ થાય છે.
બિલકુલ એવું આનંદ અનુભવે છેને ભલે આ થોડા દિવસો માટે જ હશે કે કારણ કે આ તો, એવું છે કે વેકેશન ના દિવસો ક્યારે પતશે ને આપણને ખબર જ નહીં હોય કે કાલે હવે સ્કૂલે જવાનું છે, એ દિવસ પણ ફટાફટ આવી જશે ને, પાછા એના એ ભાગા દોડી વાળા દિવસે તો હમણાં આપણે નિરાતે કેટલો આનંદથી પૂરતી ઊંઘ પૂરી કરીએ છે અને નિયમિત, જેમ આપણે શરીરનો થાક પણ દૂર થાય છે, અને મન પણ પ્રસન્ન રહે છે કે ચલો આપણે સવારે ઉઠીને ભાગા દોડું ભાગ ભાગાદોડી નથી કરવી.
હા, એતો છે જ આપણને થોડુંક શાંતિ મળે છે, આપણને ઊંઘ પણ મળે છે બરાબર. માનસિક શાંતિ અહ સ્વાસ્થ પણ સારું રહે છે આપણને સારી નીંદ લેવા મળે છે.
બિલકુલ. અને વેકેશન હું તો જોઉં છું કે ખાલી નિંદ્રા માટે જ નિંદ્રા માટે જ નથી પણ આપડુ કોઈ એવું પણ કામ હોય કે એવું પણ કોઈ બીજું પણ જેમ કે ફરવા જવું, કંઈ આપણે રોજના દિવ રોજના એમાં આપણને સમય નથી મલતો આપડાવા માટે, કોઈ વસ્તુ કે ક્યાંક આપણે કોઈ કલા, કઈ સ્કિલ શીખવી હોય, કારણકે આટલો વેકેશનનો સમય હોય તે આપણે બાળકોને તો લઈને જઈએ જ છીએ કે એમને કોઈ એકેડેમી જવું હોય તો લેવા મૂકવા અને એમને કોઈ નવી સ્કિલનો આપણે અહ આયોજ એમને કંઈક દેવડાવતો હોઈએ, કોર્સ તો એના માટે પણ આપણે છોકરાઓને લઈ, લેવા, જવા, મૂકવા એ પણ આ બધી આ પ્રવૃત્તિ પણ આપડે વેકેશનમાં જ કરીએ છે, તો અહ એવું છે કે વેકેશનનો આપણને એવો પણ ઉપયોગ કરવો જોઈએ, ખાલી આરામ જ નહીં પણ એવો પણ એ એ આપડી પ્રવૃત્તિઓનું સંતુલન કરીને એવો પણ ઉપયોગ કરવો જોઈએ જે કે આપણને કોઈ આગળના અહ અહ જીવનમાં પણ આપણને અને આપણા છોકરાઓને બાળકોને બધા માટે કંઈ ને કંઈ ઉપયોગી થાય કોઈને કો કોઈ જરૂરથી શોખ કે સ્કિલ એના માટે પણ આ વેકેશનનો ઉપયોગ કરવો જોઈએ.
હા, એ એકદમ સારી વાત છે કે આપણના વેકેશનમાં કંઈક નવી સ્કીલ ડેવલપ કરવી જોઈએ, કંઈ નવું શીખવું જોઈએ. આપણું પણ વેકેશન છે, આપણને ટાઈઇમ મળે છે, આપણે પણ ક કંઈ નવી વસ્તુ શીખી શકીએ છીએ. આપણને કંઈક નવો કોઈ શોખ હોય એમાં આપણે ઇન્ટરસ્ટ જઆવીને આપણે પણ કંઈક નવું શીખી શકીએ, આપણા બાળકોને પણ કંઈ નવું શીખવાડી શકીએ છીએ, કેટલા બધા ક્લાસીસ હોય છે, અલગ અલગ ક્લાસીસ ક્લાસમાં જઈને પણ નવું કઈ શીખ શકે છે, તો એ એ ક્લાસીસ પણ જાય તો પણ બહ સારું છે કે અલગ અલગ ક્લાસીસ છે, કોમ્પ્યુટર ક્લાસીસ હોય છે, સ્વિમ ક્લાસીસ છે, પોતાના અલગ અલગ શોના હિસાબ અલગ અલગ ક્લાસીસ આપણે જઈને આપણી કલા શીખી શકે છે તો એમાં એ બ સારી વાત છે. નવું આપણે શીખવા મળે, નવું જાણવા મળે.
તમારી અવાજ ત્યાં બો ડિસ્ટર્બ, હલો તમારી અવાજ બહુજ ડિસ્ટર્બ થાય છે ક્યાંક આમ ટકક ટક ટક કરીને અવાજ આવે છે. કઈ તમે ટાઈપિંગ કરતા હોય ને, એવી અવાજ આવે છે. .
અચ્છા એક મિનટ ટઇપિંગ.
હા એનું કીપેડ લોકિંગ નો અવાજ આવતો. તો હ ને એવી રીતે અવાજ આવે છે.
અચ્છા હવે બરાબર.
હા હવે બરાબર છે આમ તમે બોલો છો. ને એમાં વચ્ચે વચ્ચે પણ એવું ટક ટક ટક ટક કરીને અવાજ આવે છે.
અ કે. બરાબર હમણાં પણ આવે છે અવાજ.
ના હમણાં નથી આવતો પેલા તમે બોલતા હતા ને ત્યારે બે વખત મેં ક્યું કે એમને એમ ફર્સ્ટ ટાઈમ તો કઈ નહી પણ ફરીથી પછી મેં. કીધું દઉ એટલે આમ
હા હા બરાબર કઈ નહી હવે તો છે તમે. સાંભળી ને હશે હું શું કીધું.
હા એટલે અવાજ જ નથી આવતો હતો. હા આમ એવું જ કહું છું કે હું આપડે આપડા. ઉપયોગ એવું પણ આરામ સાથે સાથે આપણને કોઈ પોતાની અને બાળકોની કુશળતા વધારવા કે જ્ઞાન વધારવા માટે પણ એનો. ઉપયોગ કરવો જોઈએ ભલે. આપણને કંઈક સારું લાગત. ું હોય જેમાં આપણને અ સમય પસાર કરવાથી સારું લાગતું હોય અને હવે તો વેકેશન પડે એટલે બધાનું આ પણ ટ્રેન્ડ થઈ ગયું છે આપણે સોશિયલ મીડિયામાં જોયું હશે કે. અ બધા સ્વિમિંગ સ્કૂલ પર જાય છે અને આ બધું તો આ બધા આપડ જો વેકેશન છે એ એ સમયગાળો એમાં પણ આપણે પિકનિક નું આયોજન કરીએ ક્યાંય ફરવા જઈએ કોઈક રમત નું આયોજન કરીએ જેમાં મોટા અને ઘરના. છોકરાઓ બધા બધા જેમાં સામેલ થાય. તો એ પણ આપણા જીવન જીવવાનો અને એની દરમિયાન જે પણ ખુશીઓ છે એને યાદ કરીને જીવનભર આપણે એને સાથ રાખી શકીએ છીએ.
હા એકદમ બરાબર કીધું. આપણે નવી, નવી વસ્તુ શીખવા જોઈએ એ પૂરતું જ નહીં આપણે નવું ઘણું શીખી શકીએ છેએ. તેમ અલગ જગ્યાએ જઈ શકીએ છે. એ અલગલ અલગ જગ્યાએ જઈ તો એ પણ આપને નવું શીખવા મળે આપ બાળકોને લઈ જઈએ પછી નવી કોઈ સ્કીલ ડેવલપ કરી નવું કઈ શીખી શકીએ છીએ. તો એમાં પણ આપ ઘણું બધું શીખવા મળે તો કોઈ કોમ્પ્યુટર ક્લાસીસ છે કે આવું બધું આપણે કઈ શીખીએ તો એમાં આપણને ઘણો ફાયદો થાય.
બિલકુલ અને જો આપણને જોઈને આપણા બાળકો પણ એના માટે એ લોકો પણ એન્સ ઇન્સ્પાયર થયા છે કે જો અમારા મમ મમ્મી એવું કઈ શીખે છે તો અમે પણ શીખીએ તો એમનામાં પણ એવો આવે છે પણ હવે તો જો જ્યારથી બાળકો વેકેશન પડે છે ત્યારથી એ તો કા તો મોબાઈલ લઈને, કા તો ટીવી પાછળ એટલો સમય કાઢે છે એમાં કે કોઈ બીજું એવી કઈક એક્ટિવિટી કરતા નથી તો હું તો મારા છોકરાઓને સવારે વહેલા તો નથી ઉઠાડતી હવે તો થોડા મોડા તો ઉઠે છે નિરા તે ઉઠે છે પણ તો પણ કોઈ પણ કસરત યોગ એવું કઈ રમત રમે એના માટે જરૂરથી એમને એમનું ધ્યાન એ એ પ્રત્યે પણ દોરું કે જેનાથી એમના અ જે રૂટીન છે એમાં પણ કઈક બીજી વસ્તુ પણ એડ ઓન થાય.
હા એ એકદમ બરાબર છે કે તમે એમને વે થોડ થોડક તો આરામથી ઉઠે થોડક આરામ કરે એ સારી વાત છે પણ ક નવું શીખે એક્સરસાઝ કરે યોગા કરે. તો એ શરીર માટે પણ ઘણું સારું છે અને એક બહુ સારી વાત છે કે એ કઈક પણ શીખે એ એક્સરસાઇઝ અને યોગા તો કરવા જ જોઈએ બધાને.
બિલકુલ સાચું કહો છો તમે એક્સરસાઇઝ યોગા કરવાથી, એ પણ એક એક્ટિવિટી થાય છે ને છોકરાઓ જેમ જેમ શીખે છે જેમ જેમ એ, પોતે આપણે એમને ખાલી કહી દઈએ ને તો એમાંથી એમને કોઈ નવી અનુભવ નથી થતો જ્યાં સુધી એ લોકો પોતે પ્રેક્ટિકલી એવું કરે નહીને, ત્યાં સુધી એમાં કઈ નવીન શીખે નહી, એમને તો આપડે એવું કહીએ કે જો યુટ્યુબ ઉપર આટલા બધા ચેનલો આવે છે એમાંથી કોઈ પણ જોઈને કોઈ નવો યોગ, કે કોઈ નવી કસરત એના અંડર ગાઈડન્સમાં કરો, તો પણ એમના માટે શીખવા શીખવાનું પણ થઈ જાય એમને અનુભવ થાય, અને એ લોકો એ એ વાત માટે વધારે જાણકારી જોડાવાની પણ કોશિશ કરે.
હા એકદમ બરાબર કર્યું કે એ લોકોને શીખવાનું પણ થઇ જાય અને, એ લોકો યુટ્યુબ કે કેટલા બધા ચેનલ હોય છે યુટ્યુબ પર તો એ જોઈને પણ, એ લોકો કરી શકે છે અને કેટલી બધી જાણકારી મળતી હોય છે તો આપણને વેકેશન નો ઉપયોગ કઈક ક એવી રીતે કરવો જોઈ. જો પોતાને પણ ટાઈમ આપવું જોઈએ કોઈ નવી સ્કીલ શીખવી જોઈએ, કઈક નવી એક્ટિવિટી કરવી જોઈએ અને કઈક કઈક નવુંખ શીખતા રહેેવું જોઈએ.
બિલકુલ સાચું કહ છો તમે, તો હાલો હું તો મારા વેકેશનનો આવી રીતે, અ સદુપયોગ કરું જ છું અને છોકરાઓને પણ કઈ ને કઈ કરવા માટે જરૂરથી એમને, એમનું ધ્યાન એ પ્રત્યે દોરું છું પણ આ વખતે તમે પણ, આ વેકેશનમાં તમારા માટે અને તમારા બાળકો માટે જરૂર થી કઈ કરજો, અને હા એના સાથે સાથે આરામ પણ કરી લેજો કારણ કે આરામ પછી જયારે સ્કૂલો પાછી ચાલુ થાય, તો એ જ નવી ઉર્જા સાથે ફરીથી કામ કરવાનો આપણને, ચારજ જ મળી રહેે.
હા એકદમ સાચી વાત કરી ચલો પછી કઈ નહ ધ્યાન રાખજો.
ધ્યાન રાખજો તમે પણ.
હમ.